હેલો કેમ છો મજામાં તમે?
હા મેં મજામાં તમે કેમ છો?
હા બસ મજામાં.
કેમનું આજે કેનું યાદ કરી મને
અરે આ તો હવે તહેવારોનો સિઝન આવશે ને તો ઘણા બધા તહેવાર આવશે તો એમાં તો મને નવરાત્રીનો તહેવાર બહુ ગમે
એવું છે મને પણ નવરાત્રીનો તહેવાર ખુબ જ ગમે
તમને તમને પણ ગમે છે મને તો એમાં ગરબા ગરબા રમવાની બોવ ગમે
બરાબર એટ્રેસ તો
હા. નવ નવરાત્રી તો એક એવો પવિત્ર અને આનંદમય તહેવાર છે ને તો એના વિશે આપણેે વાત કરવા જઈએ ને તો મને એટલો આનંદ થાય ને તમને થાય આનંદ?
હા એ તો મને ખુબ જ આનંદ થાય. નવરાત્રી ના દસ દિવસ આપણને હર્ષ ઉલ્લાસ થઈ જાય. મનમાં એટલી ખુશી થાય ને તો આપણને ભક્તિમય વાતાવરણ લાગે દસ દિવસ ફરી ગરબા રમવાની મજા આવે. પછી જો આપડે દૂર ગયા હોય તો ખાવા પીવાનું વધારે ગમે શોપિંગ કરવાનું થાય એટલે વધારે ગમે
હા સાચી વાત છે. વળી તો આપણા દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે પણ આ નવરાત્રીનું સ્થાન છે ને એ ખૂબ જ વિશેષ છે નવરાત્રી માત્ર એક તહેવાર નથી. પણ એ ભક્તિ શક્તિ સંસ્કૃતિ એકતા અને આનંદ નો મહાપર્વ છે. હવે નવરાત્રી શબ્દનો અર્થ આપણને ખબર પડે કે નવરાત્રી એટલે નવરાતો હવે આ નવ દિવસ અને નવરાતો દરમિયાન માતા શક્તિ ના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એ તો તમને ખબર જ હશે.
હા એટલે મને થોડી ઘણી ખબર છે. પણ તમે આ બહુ સારી વાત કર તમે મને વધારે થોડું કહો તો મને સારું એવું લાગે સારું જાણવા મળે એમ.
સારું સારું હું કઉ છું તો આ નવરાત્રીમાં નવ માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અને દસમા દિવસે છે ને વિજયા દશમી અથવા એને દશેરા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. જે નવરાત્રી નો દસમો દિવસ હોય ને એને તો જે સત્યના અસત્ય પર અને સારા પર ખરાબની જીતનુંું પ્રતીક છે. દશરામ ન તો તમને ખબર જ હશે કે ભગવાન રામે અ રાવણનો વધ કર્યો હતો.
બરાબર છે હા હા એ તો મને ખબર છે.
હમ્મ આ નવરાત્રીનો જે ઇતિહાસ છે ને એ ખુબ જ પ્રાચીન છે. સાંભળજો તમને ઘણી મજા આવશે.
હા પાકું પાકું.
. તો એમાં કેવું છે કે પૌરાણિક કથાઓ અનુસાર મિષાસુર નામના જે રાક્ષસ દેવ રાક્ષસે દેવો અને મનુષ્યો પર અત્યાચાર શરૂ કર્યો. પછી છે ને બધા દેવતાઓએ પોતાની શક્તિઓ ભેગ કરીને માતા દુર્ગાની રચના કરી. માતા દુર્ગા એ સતત નવ દિવસ સુધી યુદ્ધ કરીને. દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો. તેથી નવરાત્રીને શક્તિ અને વિજય ના પર્વ તરીકે કેવ ઉજવવામાં આવે છે. આ નવરાત્રી પાછ તો ખૂબ પૌરાણિક કથા છે નહી.
હા બહુ રસપ્રદ વાત છે આ.
હા.
એ સમજવા જેવી પણ વાત છે.
હા સાચી વાત છે આ. આખી પરવાની કથા આપડે વાંચવા જઈએ ને તો એમાંથી આપણને ક ઘણી બધી શીખ મળે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કી હતી.
તમને નવરાત્રીના જે નવ નવ દિવસમાં જે જે માતાજી નવ માતાજી ના સ્વરૂપને ની જે પૂજા કરવામાં આવે છે તે તે નવ માતાજી ના સ્વરૂપ તમને ખબર છે.
એક બે નામ યાદ છે બધા તો યાદ નથી.
મે મને ખબર છે મેં છે ને મને નવરાત્રી નો બહુ શોખને. તો મેં આ બધ કથાઓ. આખી તો નહી પણ વાંચી હતી.
એવું છે તો મને કો તો મને વધારે ગમે.
હા એમાં તો કીધું ને એ પ્રમાણે કે નવ સ્વરૂપ છે માતાજીના. તો પેલું તો શૈલપુત્રી છે બ્રહ્મચારીની છે. સ્કંદ માતા છે. કુષ્માંડા માતા છે ચંદ્રઘંટા છે. તાતય ની માતા છે. કાલરાત્રી માતા છે પછી મહાગૌરી છે અને સિદ્ધિદાત્રી. અને આ નવરાત્રી માં જે આપણે માતાજીની આરતી કરીએે છીએ ને.
હા હા.
એમાં તો એ આરતી તો મને બહુ ગમે છે. આમ આપણને યાદ રહી જાય એવી આરતી છે અને એ આરતી માં. ઘણું બધું એ આરતી માં કહેવા માંગે છે. કે આ નવરાત્રીમાં શું શું કઈ કઈ કથાઓ આ નવરાત્રી પાછળ છે.
હા એ તો ખુબ જ સરસ છે આરથી તો મને પણ ખુબ જ ગમે છે. પણ હવે નવ દિવસ અલગ અલગ માતાઓને સ્મરણ કરીને યાદ કરવાનું હોય છે એમને.
હા
બરાબ
તો હા હા તો એમાં કેવું છે કે દરેક સ્વરૂપ દરેક સ્વરૂપ આપણને છે ને જીવનમાં અલગ અલગ ગુણો આપવાની પ્રેરણા આપે છે. જેમ કે હિંમત ધૈર્ય જ્ઞાન દયા કરુણા સેવા અને આત્મવિશ્વાસ આ બધા ગુણો છે ને આપડે આપડા જીવનમાં આપડે લાઈએ ને તો આપડુ જીવન એટલી સરળ રીતે આપડે જીવી શકીએ ને. શું તમે એ વાતથી સહમત છો.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. જેમ અત્યારે નવરાત્રી નો માહોલ ચાલે છે ખાલી ગરબા અને અવાજ ને ખાણી પીણી એનાથી એકદમ સરસ રસપ્રદ વાત આધ્યાત્મિક વાત કરી તમે મને એ પણ બહુ જ સરસ રીતે વાત કરી મને.
હા અને વાત આવે કે નવરાત્રી માં ગરબા ગાવા જવાની. તો એમાં તો આખું રાજ્ય રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠે છે. નવરાત્રી ના નવે નવ દિવસ. લોકો સુંદર સુંદર ચનયાચુરી અને કેડિયું પહેરીને ગરબા અને દાંડિયા રાસ રમે છે. અને માતાજીની આરતી કરવામાં આવે છે. અને ભક્તિભયા ગીતો ગવાય છે. અને જયારે માતાજી ના ગરબા વાગે ને તો ત્યારે આપણે આપણું મન જાતે જ એવું થાય કે બસ ગરબા જ રમીએ અને જે માતાજી નો ગરબો વાગે ને એમાં જ ખોવાઈ જઈએ, હે ને?
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. જયારે ગરબા ગવાતા હોય ત્યાં તો આપણને બીજું કશું યાદ જ ના આવે. કલાકો વીતી જાય તો પણ ઊભા રહેવાનું નામ ના લઈએ એટલે ગરબામાં એવું છે ને કે આપડે શું થાક પણ ના લાગે. એટલે બસ ચાલુ જ ર એમ કલાકો વીતી જાય તો.
હા અને અમુક કેવું ગણે કે ગર જે, ગરબા ગાવાનું છે ને એક નૃત્ય છે. પણ ગરબા માત્ર એક નૃત્ય નથી પરંતુ તે આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. ગરબાના માધ્ય મધ્યમાં રાખવામાં આવેલો દીવો જે આપણેે ગરબો મૂકીએ ને વચ્ચે,
હા હા.
હા એજ તો ગરબાના મધ્યમાં રાખવામાં આવેલો દીવો, જીવનમાં જ્ઞાન પ્રકાશ અને આશાનું પ્રતિક માનવામાં આવે છે. એમાં ગોળાકારમાં રમાતો ગરબો ગરબા આપણને એકતા, સમાનતા અને પ્રેમનો સંદેશ આપે છે. જે આપણે સાથે ગરબા રમીએ છે, ને બધા એ એકતા અને સમાનતાનું પ્રતીક છે અને નવરાત્રી દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. નિયમિત પૂજા પણ કરે છે. અને સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. આ દિવસો આપણને આત્મ શુદ્ધિ અને આત્મચિંતન નો અવસર આપે છે. અને આ અત્યારના આધુનિક સમયમાં છે ને નવરાત્રીનું સ્વરૂપ બદલાયું છે. પરંતુ તેના મૂળ મૂલ્ય આજે પણ એટલા જ મહત્વના છે. એજ તો તમે અનુભવ કર્યો હશે.
હા એ તો મેં અનુભવ કર્યો છે. કારણ કે જે આધ્યાત્મિક અને પૂજા પાઠમાં વિશ્વાસ રાખે છે ને, એ આજે પણ ઘણા બધા નિયમોનું પાલન કરતા હોય છે. અને પૂજા પાઠ કરીને માતાજી ને શક્તિ ધરાવતા હોય છે.
હા એ સાચી વાત છે. કારણ કે અમુક લોકો જે છે એ માત્ર મનોરંજન માટે આ તહેવાર ઉજવતા હોય છે. પણ આ માત્ર મનોરંજન માટે નથી. તમે કીધું એમ કે એ આધ્યાત્મિક જ્ઞાન અને સાકૃતિક મહત્વ મહત્વ પણ છે આ ગરબાનું. એટલે માત્ર મનોરંજન માટે તે ના ઉજવવું જોઈએ.
સાચી વાત છે. આપણે માતાજી ને માતાજીને શ્રદ્ધા રાખી અને વિશ્વાસ રાખીને આ તહેવાર ઉજવવો જોઈએ.
હા અને આ નવરાત્રી દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગરબા રમતી વખતે શિસ્ત જાળવવી જોઈએ મહિલાઓનું સન્માન કરવું જોઈએ અવાજ નું પ્રદુષણ ઓછું કરવું જોઈએ આ અમુક જગ્યાએ તો તમને ખબર હશે કે બાર વાગ્યા પછી ગરબા અલાઉડ જ નથી
હા એકદમ એકદમ સાચી વાત કીધી એ જે મોટા શહેરો હોય છે ને ત્યાં એવું હોય છે બાર વાગ્યા પછી અલાઉ હોતું નથી એટલે પેલા બંધ થઇ જાય છે
હા અને આપણને નવરાત્રી આપણને ઘણું બધું શીખવે છે કે જીવનમાં કેટલીય મુશ્કેલીઓ આવે પરંતુ જો આત્મવિશ્વાસ શ્રદ્ધા અને સારા કર્મો સાથે આગળ વધીએ ને તો સફળતા આપણને ચોક્કસ મળે છે અને માં દુર્ગા આપણને હંમેશા સ્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે
હા એ તો તમે એક ઊંડાણ પૂર્વક વાત કરી છે આ તો બઉ જ ખુબ જ સુંદર વાત કીધી તમે
હા અને આ જે પવિત્ર અવસર છે નવરાત્રી એ એક સારા નાગરિક બનવાનો સંકલ્પ લેવો જોઈએ ત્યારે વડીલોનું સન્માન કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ આવી પ્રતિજ્ઞાઓ આપણે એ પવિત્ર તહેવાર પર લેવી જોઈએ
હા એવું પણ આપડે કરવું જોઈએ
હા અને મારી ઈચ્છા છે કે તમે પણ મારી જોડે ગરબા રમવા આવો
પાકું મે આવીશ
તો આ વર્ષે આપણે સાથે મહિના ગરબા રમીશું
આ હા પાક્કુ રમિશુ
હમ સારું સારું તો મળીએ
સારું સારું તમે મને બહુ સારી વાત કીધી મે ધ્યાનમાં રાખીશ અને આપડણે ફરી મળીશું ત્યારે
હા સારું તો મૂકું
હા